હેલો
હેલો હા
હા કેમ કેમ છો
હા બસ મજામાં તમે
અમે બી મજામાં છે તમારે ઘ વરસાદ બિરસાદ આવો છે
અ બે ચાર દિવસ પેલા આવ્યો તો પણ અત્યારે તો ચાર દિવ પછી તો નથી તડકો ને એવું છે ને અત્યારે તો આજે આખો દિવસ નું પવન બહુ છે બોહજ પવન છે
એવું અમાર પવન છે અને વરષ
હા
આ્યો જ નથી જેવો લાગે તે અમાર ખેતરનું કામ જ નહી થયું બાકી બીજું હવે અમારા ખેતરમાં કોટન વલને તો પછી હવે અમે હા એજ છે ને આપડી જન્મભૂમિ છે એ તો
હા
પછી
અમારે ચાર પાંચ દિવસ પેલા આવ્યો તો પછી તો આવ્યો જ નથી વરસાદ
ના વરસાદ આવશે તો જ આપણું કશું થશે ને
હા એ પણ છે
વરસાદ જ નથી આ વાનો તો પછી કશું થવાનું જ નહીં નહીં
હા વરસાદ નહી આવે તો ખેત ખતર માં કઈ થાય છે ને એને પછી મોંઘવારી વધી જશે શાકભાજી ને એને
હમજ કોઈ ક કશું જ નહી નીખલતું ને વરસાદ નહી આવ્યો તો પાણી રે સો તો જ કશું પીક પાકવાનું છે ને
હા તો
એ જ છે મારું બી કેવું કે વરસાદ આવું જ જોઈએ
આવશે આવશે
એટલો બી નથી આવું જોઈએ કે બધું લઈ જાય વવડાય ને હવે અમારી તાપીને પાણી આવ્યું છે તાપીને રિવર રિવર રિવર
હા હા
એ બહુ બેકાર પાણી આવ્યું છે અમારા ગામમાં છે ને થોડો થોડો પૂર આવવાનો બઉ સંભવ છે
હહ ના અમારે એવું કાંઈ છેે જ ની.
ના અમારે આ પૂર આવવાનો સંભવ પચાસ ટકો સંભવ છે.
હ હએ ઓમાં ત્યારે તો સુરતમાં ને એ બાજુ પણ બહુ વરસાદ છે ત્યાં પણ પૂર આવ્યો
એજ છે ને સુરતમાં તો દુકાનમાં પોની ઘુસી ગઈ નહ તો પુરાવાનું છે
હમ્મ અમારે તો અહિયાં એવું કાઈ લાગતું નથી પૂર આવે તો ઈ અમારે કાઈ વાંધો આવે એમ નથી.
એજ છે ને
એમ ઓહ! આજનો આપડે વાત કરીએ તો આપડે સ્કૂલ લાઈફસ ને કોલેજ લાઈફ. બઈ બઈ એમ જોવા જઈએ તો અલગ અલગ.
હા એજ છે ને તો. કોલેજ લાઈફ છે ને બહુ હારી છે, સ્કૂલ લાઈફ થોડી ડિફિકલ્ટ છે.
હા એટલી પણ નથી.
ના એટલી પણ નથી ને એ છે જ એટલી છે જ.
હહ બસ કૂલમાં પેલે થી તો સાચી જ વાત છે પેલે થી એકડો ઘૂટવો તો ઈ તો છેલ્લે અ શું કેવાય એ હેલી વાત તો નથી.
હા એજ છે ને.
હા એ તો કોલેજમાં તો એટલું ન હોય આપ આપડે જો અ નવમું દસમું પરફેક્ટ કરી લઈને તો પછી કાઈ એટલું મુશ્કેલ ન પડે આપને.
હા એજ છે એટલે મુશ્કીલનો સામનો કરવો પડે છે.
હા
આપણે પછી કોલેજ લાઈફમાં જઈએ તો પછી હાર્ડ લાઈફ છે એકદમ હાર્ડ લાઈફ છે કોલેજ લાઈફ.
હા એ તો જેને સરખી રીતે જીવતા આવડે તો ઈઝી છે. અને જો છું બહુ લોડ લઈ લે તો હાર્ડ છે.
એજ છે ને મેં તો લોડ લઉં છું. તમાર માટે ઈઝી છે કે લોડ છે?
મારા માટે તો કેવાય ને ઈઝી પણ નથી ને બહુ લોડ એ નથી.
કમ તમને કોલેજ લાઈફ નથી આવડતી? નહીં ફાવતી?
હહ અ ના એવું નથી. હલો હા હા આવે જ છે અવાજ. અવાજ આવે જ છે. કોલેજ લાઈફ એટલી ડિફિકલ્ટ નથી જેટલે આપડે સ સમજી લઈ છી.
એવું
હા તમને કેમ એવું લાગે છે કે બહુ હાર્ડ છે? ડિફિકલ્ટ છે?
મને પેલી વાત તો એજ્યુકેશન નામનો બહુ બેકાર એ છે
એ આપડા દેશમાં એવું તો છે જ અત્યારે
તોોઈએ એ છે આપણી લાઈફ એજ્યુકેશન એના માટે આપણે કશું બી કરવાનું પાળી આવે છે ને તો કરશું આપડે પન મારે એકાદ એકાદ દિવસે એવું મનમાં આવે છે કે એજ્યુકેશન જોઈતું જ નથી.
અ તો પછી આગળ આપણે એ નહી હોય એજ્યુકેશન એમાં પણ એજ્યુકેશન જરૂરી છે એવું નથી.
ઓકે પંદટ એટલું બધું નહીિ ખાલી અગિયાર બારમી કરી કે બધું થઈ ગયું કમ્પ્લીટ ડિગ્રી આ એક ગ
અ હા પણ ઈ એજ્યુકેશન મ જ આવી જાય
એવું એજ છે ને એજ્યુકેશન રહેશે તો આપણું બી સરર ફ્યુચર બ્યુચર બનવાનું છે ને એજ્યુકેશન નહી જમવાનું તો ફ્યુચર બ્યુચર બધું બરબાદ થવાનું છે સંભવના તો છે એટલા એટલા
હા અત્યારે જે હાલત છે આપડા દેશમાં હજ શનને લઈને એતો
એ છે એજુકેશન મો
હા કેમ કે અત્યારે જે લોકો તમને આઈડિયા તો હશે જ કે અત્યારે જે દિલ્હીમાં હાલે છે ચંતન મંતરમાં તો શું કરો છો તમે સપોર્ટ કરો છોકે
હ બોલો બોલો
હા કેમ કે અત્યારે આપણા એવું નથી કે એજ્યુકેશન શું કેવાય એ બહુ હાર્જ છે કે નથી એના વગર એજ્યુકેશન જરૂરી છે આપણે આગળની જિંદગીમાં સવાઈ કરવા માટે
હમ
પણ જે હાલત આપણા દેશની છે એ હાલત જોઈને એવું લાગે છે કે એજ્યુકેશન નું કઈ મહત્વ જ નથી આપણા દેશમાં
એવું છે કે તમારે એવ લાગે છે આગળ જતા એજ્યુકેશન નો ભાવ રશે કે એજ્યુકેશનનો ડિમાન્ડ રહેશે કે ફાર્મિંગનો ડિમાન્ડ રહેશે
અત્યારે જોવા જાવ તો સેમ જગ્યાએ છે એજ્યુકેશન એ પોતાના માટે તે લડે છે અને અને
મેં તમારા પોતા પોતીને તો કશું શીખ ઉકાડવાનો નથી ખાલી જાઓ ફાર્મિંગ કરો એ જ કરો
એ વસ્તુ બરોબર છે એવું નથી કે નથી જ બરોબર પણ એના માટે એને થોડુંક એજ્યુકેશન લેવું
મેં એવું કઉ છું મેં તો કે મેં તો પોતા પોતીને કહેવાનો જાઓ એશ કરો
હા તો હું એજ કઉ છું કે એના માટે તે એજ્યુકેશન જરૂરી છે કે પારમિંગ કરવા માટે પણ અત્યારે જે નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે નવા નવા મશીનો આવી ગયા છે પેલેને જેવી આ આપડી હાલત નથી કે જે આપણા બાપ દાદાઓય જે પોતાના મહેનત થી જે ખેતી કરતા હોય એવું અત્યારે આપણેે તો કરી જ નહી શકીએ. આપણે મશીનોને એનો ઉપયોગ તો કરવો જ પડશે એના માટે એજ્યુકેશન જરૂરી છે.
હા એ બી છે ને એટલું એટલું એજ્યુકેશન થોડી જરૂરી છે.
હમ. ને ફાર્મિંગ એવું નથી કે, તમે બધું પણ દસમા પછી જે ફાર્મિંગ નો સ્પેશિયલ કોર્સ આવે એ પણ એ પણ કરવો પડે કે એના એમાં આગળ વધવું હોય તો. એ તો પછી આપડા ખૂનમાં હોય ફાર્મિંગ તો એ તો એમનામાં આવી જાય.
કરો છો?
હલો હા.
તમે હવે એવું શું કરો છો?
એટલે કઈ સમજાણું નઈ.
એજ્યુકેશન માટે.
હ એજ્યુકેશન માટે અ અત્યારે તો હું એજ્યુકેશન માટે શું કરું છું એટલે મતલબ કઈ સમજાણો નહી.
તમે હુ ભણવા મા છો? એવું.
એટલે હું શું ભણું છું.
ઓકે.
એમ કેવા માંગો છો?
હા.
અત્યારે તો હાલમાં હું જોબ જ કરું છું.
શુ?
અ સોરી હું એ ના કહી શકું.
ઓકે.
હા. એમ કે એજ્યુકેશન ના લીધે અત્યારે હું થોડીક આગળ છું. એવું નથી કે નથી એ. તો મારા આમ કે. વિચાર એ વાત છે કે હા ફાર્મિંગ એ જરૂરી છે.
મારું બી હોત છે ને યાર પણ લગ્ન માટે કશું છોકરીઓ મળતું નહી એના માટે શીખવું પડે છે ને.
હા.
એ જ જેને
હા.
તમે બી એટલા મુકતા શીખીને કહી જવાના છે. રવોને દસવી બારવી શીખીને પછી ઘેર બ રહેવાનું.
હા.
સારું તમારી સાથે વાત કરીને મને ખુબ આનંદ થયું.
હલો.
સારું બાય.
હાલ છે હલ છે મેં આ